કેમ
હા બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ જુઓ ને શાંતિ હ તો આજે આપડે
સરસ મજાના ટોપિક પર વાત કરી દે છે મુસાફરી અને પરંપરા
સુંદર વિષય છે ને તમારો તો
હા એટલે આપડે મુસાફરી ના પરંપરા વિશે વાત કરીએ
હા તો ચલો આ બંને વસ્તુ તો છે ને એક બીજા સાથે આમ ઘણી આમ રીતે જોડેલી છે વાજ
બિલકુલ જયારે આપડે કોઈ નવી જગ્યાએ જઈએ ત્યાં તેની પરંપરા બહુ જોવા મળે છે
બકુલ જ એ ની કેવાય ને કે એક જગ્યા થી બીજી જગ્યા એ ના જેયો તો પણ એનું આપણે બધું જોવાઈએ કચ શું છે કલચ પછી વાતાવરણ શું છે એની આજુબાજુ કેવું છે એ અલગ જ આમ બહુઆમ જાણીતું કે બહુ મજા આવી જાય
બહુ સાચી અને આખું હા અને ગુજરાતમાં પણ દરેક પ્રદેશની અલગ પરંપરા છે
બિલકુલ બિલકુલ ફૂડ ડ્રેસ લેગવેજ અને આ કેવાય ને કે તહેવારોમાં પણ ફરક જોવાવામાં મળે છે આના કારણે
હા અને મુસાફરીથી લોકો વિવિધતા નો અનુભવ કરે છે
બિલકુલ અને આજ વિવિધતા આપડા આમ કેવાય ને કે ગામ ગામડામાં પણ વધારો કરે છે આપણા જુના જૂના ગામમાં પણ તેથી પરંપરા અત્યારે આપણેે કવાય ને સિટીમાં પણ ચાલે છે
બહુ સાચું અને પેલાના સમયમાં પણ મુસાફરી ઘણી મુશ્કેલી હતી
બિલકુલ અને લોકોની આમ પગથી આમ બદલાય ગયેલી, અથવા આમ કેવાય, ને કે મુસાફરી, હમનાથી ના થતી હોય, તો તે લોકો બધું બાઈક અને બધું એ બધું લઈને જાય, એના કરતા પહેલાના લોકો તો છે, ને આમ ત્યાતે, જ ચાલે અને ચાલીને જ મુસાફરી કરતા જ્યા, પણ જોવું, હોયને
બઉુ સાચું ને, તે સમયમાં પણ પરંપરાને ખુબ મહત્વમાં આપતા હતા, એ લોકો
બિલકુલ અને મહેમાનોનું છે, ને આમ એનું એમનું સ્વાગત, કરવું એક આમ સુંદર પર પરંપરા હથી, પેલા તો
હા, અને આજે પણ ઘણા લોકો પરંપરા જીવન જીવે છે.
બિલકુલ એટલે તો કેવાય છે, કે પેલે થી આપડા એટલું બધું ઇમ્પોર્ટ આપડ પાઠ છે, આપડા ભારત માટેજુનું કઈ, એજ, નહી.
હા, અને તમે જોઈ, શકો કે મુસાફરી કરતા કરતા લોકો એકબીજાના પાસે બહ, ઘણું શીખવા મળે છે.
બિલકુલ. તો હું, તમને પૂછી શકીશ તમે કઈક મુસાફરી કરવા ગયેલા
અમે હા ગયા, ત ને અભી વચ્ચે અમે મિત્રો મળીને છ, સાત મિત્રો મળીને આબુ ગયા, તા
હા, તો હું પૂછી, શકીશ કેમના તમે ગયેલા અને તમારું શું બજેટ હતું, અને તમારા ઘરે થી શું, તમને પરંપરા અનેને તમને એવું બધું કીધેલું, કે તમે આ બધું કાળજી રાખજો થોડું, જણાવશો મને
હા, તેમાં અમે એક મહિને, તો અમને તેનું આખું પ્લાનિંગ કરતા જ થયું, હતું. જેમાં અમે વિચાર્યું કે શું લઈ, જઈશું શું લાવીશું. એમના ફરીશું કઈ, કઈ ફરીશું એવું થયું, બધું
હ અને એમાં તમે કેવી રીતે ગયેલા, તમે કઈ જગ્યા ગયેલા, ને કેવી રીતે ગયેલા, થોડું મને ન કશો, થોડું
અમે, એહીંથી. અમારું, બહ આમ લો બજેટ ટ્રીપ હતી, કે જેમાં અમે બજેટ લો રાખીશું પણ મોજ, ફૂલમાંણીશું
અને તમે ઘરેથી, શું તમને આમ કીધેલું કે આની બધી કાળજી રાખે કે આવું બધુંના થવું, જોઈએ થોડી, પરંપરા રાખજે અને એ બધું તમને જણાવ્યું હશે ઘરેથી, કારણ કે આપડા વર્ષોથી ચાલતી, પરંપરા ને આપણે તોડવી તો ના જ, જોઈએ
ના એ તો બહુ જ સાચી વાત છે.
ઘરેથી, તો કીધું કે બધી વસ્તુને કાળજીમા રાખવી. બહ બાર ન ખાવું નહી, ફાસ્ટ ફૂડ ટ્રેડિશનલ ફૂડ ખાવું એવું, બજો હલો.
માને, તો તમે આમ કેવાય ને અમારી, પણ આમ એક યાદગાર ટ્રીપ હતી. હ મારું કોણ તો જેમાં અમે છે ને બધાનું કાળજી રાખેલું ઘરનું બહારનું અને પેલા તો અમે છે ને આમ કેવાય ને કે એક ટ્રીપ નક્કી કરી અહિયાંયા થી આબુ જવા માટેની એ ટ્રીપ એટલી આમ મસ્ત હતી ને યાદગી હતી ને અને એ ટ્રીપમાં તો છે તમને ખબર કે અમે છે ને ગાડી લઈને ગેા પહેલી તો વાત અમે જતા હતા ને આ વચ્ચે તો વચ્ચે પંચર પડી ગયેલું તેથી જ ને એ સફર એટલો યાદગીર રહી ગયેલો ને અત્ય જેની વાત ન અને ત્યાં જઈને તો અમે જે મસ્તી કરી છે અમે રૂમ બુક કરાવ્યા અને એટલું બધું ખાધું બટ અમે અમારી છે ને વર્ષો જૂની ચાલતી પરંપરા ને કદી અ એ ખાધા પછી ચાલુ જે કે ફરજીિયાત છે અમારા ઘરમાં પછી બહ જ બધું આ મુસાફરી કરી અને પછી અમે છે ને ત્યાં આબુમાં એક હિલ રોક કરીને જગ્યા છે ત્યાં અમે ગયા ત્યાં પછી એ વ્યુઝ ના મેમે ફોટો પાડ્યા પછી ગ્રુપ જોડે હું તો ગયો હતો એટલે તેથી અમે ગ્રુપ ફોટો બી પાડ્યો અને ત્યાં પછી અમે આમ કેવાય ને કે નૃત્ય કલા પણ જોયું પછી જાદુગરી પણ જોઈ અને ખૂબ મજા આવી ગઈ અને પછી છેલ્લે જતા જતા નકીલ એક પણ આ બેસીને ગયા ત્યાનું વાતાવરણ તો તમે જુઓ ને
તો આમ આશ્ચર્યચકિત થઈ જાય તમારી એવી કઈ યાદગી ટ્રીપ હોય તમારા દોસ્તાર જોડે જેમાં તમે બધાનું આમ ધ્યાન રાખ્યું હોય
હા મેં તમને કહું ને કે અમે જે લાસ્ટમાં ગેલા એમાં સેમ તમે જે કહો છો કે ખાધા પછી ચાલુ જે આપડી પરંપરા છે ગુજરાતીઓમાં કે ચાલ્યા વિના ચાલો એટલે સ્વસ્થ બી તમારું સારું રે જેના થી ઊંઘો આવે શાંતિથી એ બી ને તમે કહો છો કે આબુ ગયા ત એવી રીતે અમે બી આબુ જ ગયા તા તો તયનું ટ્રેડિશનલ ફૂડ ખાવા મળે જેમ કે આબુમાં એથી અમે જતા રબડી ખાધી
સાથે કચોરી આવે તો એની કઈક વિવિધ અલગ પ્રકારની કચોરી આવે આબુમાં
હા
એ અમે ખાધું બહુ મજા કરી
અને કેહેવાય ને કે મુસાફરી કરતા આપણે નવા સ્વાદ નો પણ અનુભવ કરીએ છ છે
બહુ સાચી વાત છે મુસાફરી ફક્ત સ્વાદની પણ નહી પણ એકબીજાને સંબંધના વચ્ચેનું સંભાળ પણ રાખે છે જેથી તમે નવી વસ્તુ જોઈ શકો કે આ વસ્તુ કેમની કામ કરે છે બીજા લોકોને મળી શકો તેમની વાત જાણી શકો તેમના જીવનમાં શું ચાલે છે એ જોઈ શકો એવું હોય છે
બિલકુલ અને પરંપરા છે ને આમ લોકોને એકતામાં બંધી રાખે છે કેહેવાય ને કે આમ એકદમ મજબૂત રીતે આમ એ કરે છે પરંપ કે વર્ષો જૂની પરંપરા ચાલતી હોય દાદાઓ દાદાજી્ કે એટલી બધી સરસ અને એ બધું હોય ને કે જમતા વખતે છે ને મેીન તો મોબાઈલ લેવો નહી રાતે કલાક પેલા સુઈ જવું. એ બધી વર્ષો જૂની પરંપરા અને ઘરમાં કઈક તહેવાર હોય તો પછી વા આમ પરંપરાથી આમ કેવાય ને કે બંધે જ ગલા હોય કે મહેમાન આ તો તેમને પેલા તો બોલા વો પછી એમ કેવા ને કે નાસ્તો કરાવો. અને બધા બેઠા બેઠા કેટલી બધી વાતો કરીએ બધી નવા જૂની અને બધું એટલું બધું કરીએ તેની વાત જ આવી છે અને તેનાથી છે ને આપણા સંબંધ બી એલા મજબૂત થાય છેન જેની વાત જ
બઉ સાચી વાત છે તમે આ મેમનની વાત કરી. ને આપડા ગુજરાતીમાં તો કેહેવત છે કે અતિથિ દેવો ભવ. અતિથિ એજ આપણા દેવો છે. ને તમે આવે એટલે ગુજરાતીઓના મોડામાંથી તો પહેલો શબ્દ એ જ નીકળે કે ચા પીશો?
હા એ વાત તો સાચી એ આપડી વર્ષો જૂની પરંપરા છે.
હા અને આજકાલ તમે જોઈ શકો છો કે આ ટેકનોલોજી એ ટ્રાવેલ બહુ સરળ બનાવી દીધું છે પેલાના કરતા એવું નહી લાગતું તમને.
તમારી વાત બિલકુલ સાચી છે કે ટેકનોલોજીને આવવાના કારણે છે ને આ ટ્રાવેલિંગ એટલું આમ સરળ બની ગયું છે કેમ કે ઘરે બેઠા બેઠા જ આપડે છે ને કઈ જવું હોય ને તો આપડણે ટિકિટ બુક કરાવી શકીએ એમ. પછી બધાની જ આપણે ટિકિટ બુક કરાઈ શકીએ. આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે આપડે ચલો રેલવે સ્ટેશન આમ રેલ ટ્રેન થી જવું છે તો આપડે ઘર બેઠા જ આમ હોય ને કે ઘર બેઠા જ આપણે બુકિંગ કરાઈ શકીએ ટ્રેનની. પછી બસમાં જવું હોય તો બસ ની.
બઉ સાચી વાત કીધી પેલા આપડે કેવું કે અહીયા જતા. કેટલું પૂછતા કે કઈ પ્રકારની સીટ છે કયો ટાઈમ છે. હવે એ બધું તમને ઓનલાઈન જ જોવા મળી જાય છે એટલે બાળકોને એ ઉત્સાહ બાળકો માં એક ઉત્સાહ જોવા નહી મળતો કેમ કે એમને એમને ખબર જ છે કે ટેકનોલોજી અમને બહ બધી વસ્તુ પ્લાનિંગ બહ સરળ રીતે કરી આપશે.
બિલકુલ હું તમારી બિલકુલ સો ટકા તમારી વાતમાં સહેમત છું. કે આ ડિજિટલ યુગમાં અને ડિજિટલ કહેવાય ને એના કારણથી આવનારી જે નવી પીઢીઓ ખરી એ બધી જ બગડશે કારણ કે ડિજિટલ યુગ અને ઈઆઈ ના કારણે છે ને બહ જ આમ ખરાબ પરિસ્થિતિ એમ થશે આગળ જતા. જો એ લોકો પરંપરાને નહીં માને તો જ. પરંપરા રીતે અને ડિજિટલ માં રહેશે એ લોકો અને બંને સાચવી રાખશે. તે તો તે સફળ રીતે તેમનું જીવન નીકળશે પણ જો એ લોકો પરંપરા ભૂલી ગયા વર્ષો જુની. અને બધું તો પછી એમને કેવા તકલીફને બધું લેવાનુંય.
બઉ બિલકુલ તમારી બઉ સાચી વાત છે તમારે આ ટોપિક પર તમારી સાથે વાત કરીને બહ જ ગમ તમને
બિલ બિલકુલ. સરસ એટલો સરસ વિષય હતો ને જેની વાત જ કઈક અલગ છે. કેટલું મજા આવી ગઈ તમારી જોડે બધી ચર્ચા કરીને આપડ ચો
હા હા તો આપડે એક નવા વિષય સાથે ક્યારેક ફરી વાત કરી છે
બિલકુલ બિલકુલ ચોક આપણે
ઓકે ચાલ